હલો, બસ આ બેઠી. આજે પરીક્ષા પતી, એટલે શાંતિથી બેઠી.
હા, હવે તો જલસા. પરીક્ષા પતે તે ટેન્શન પો ઓછું થઈ જાય, નઈં?
અરે, આ તો ત્રણ દિવસની હતી. હજી તો, એક્સ્ટર્નલ બાકી, પેલ્લી તારીખથી ચાલુ થશે.
બરાબર છે. હું ય કંઈ નઈં, હા અને હું ય ધાબા પ ઉપર કઈને આંટા મારું છું. બહ કંટાળો આવે છે.
હ, અત્યારે આમ વાતાવરણ એવું છે, ને એટલે કશ બહારે નહી જવાતું.
બરોબર છે. હા, એજ ને હા એને ગમતુંય નતું યાર વાત વાતાવરણ એ તો
આમ થોડી વાર છાયડો આમ થોડી વાર તડકો
હા હા, અત્યારે અમુક જગ્યા જગ્યા એવું જ છે. જો ત ધાબા પર ફરું છે, ને અમુ જગ્યા રેડ છે ને એવું છે કંઈક
હ, બોલો! શું ચાલે તમારે? ભણવા કરવાનું કઈ?
કઈ નહી હું અહીયા જો જોતી ત બધું રેસીપી અને બધું જોતી ખર પેલું ન્યુઝપેપર ના પાછળ પેલું આવે છે. સ્મોલ પીક પછી બધી જ રેસીપી
એમાંય મજા આવે મા મમ્મી બો જોતી. હ મા મમ્મી તો પેપર ઓલા છાપા માંથી રેસીપી જોઈ ને નોટ તમા લખી રાખું.
હ અમુક રેસીપી આમાં સારી આવે છે જેમ કે ઈઝી-ઈઝી હોય એટલે કામ પતી જાય આપડું એમ.
એટલે મ આમ મજા આવે. પછી મમ્મી લ ખી રાખે ને તો ઘણી વાર અહ બધી જૂની વસ્તુ કાઢી હોય ને તેમાંથી ચોપડો ની પડો જૂનો હતો એમાં બધી જૂની-જૂની રેસીપી લખેલી એ વાનગીની
બરોબર છે.
એટલે મજા આવે એ બધી જોવાનું, વાંચવાનું.
ઈ તો છે યાર. અમુક રેસીપી શું ઈઝી હોય ને તો ફટાફટ અતારે ઘરમી કેટલી બધી પડે તે એવુ હોય કે અહ નાની રેસિપીઓ હોય ને બનાવી દે ને તો ફટાફટ કામે પતે ને પરવા દી જઈએ એવું
હા, હા ગરમી નું કરવાનું તમે
હા એજ ને અને અહ મેન તો વધાર ઘરમીમાં જ કંટાળો આવે આપણને.
બોવ જ.
એવું થાય કે અરે યાર ક્યારે પતશે.
એજ ને, અને અત્યારે પણ આ વખત બે હાજાર છવ્વીસ માં જ બોવ ગરમી લાગે છે આમ ઘયા ગઈ વખત કરતા.
હા અને એકચુઅલી અત અત્યારે પેલું શું થયું હત તો વાવાઝોડ આયને એટલે વધા પતી જ લાગશે હવે.
હા, બફારો થસે આમ એકદમ પેલું ગરમી-ગરમી.
હમ્મ.
એક બાજુ વરસાદે પડ્યો અને વાવાઝોડું આયું પછી એકદમ ગરમી.
હા હા ખબર હા નઈ હું એવું કુ છું બરફ પાસ જતી કેટલી મજા આવશે.
માં આમ તો મજા આવે પણ અયાં સ્નો ના પડે સ્નો ફોલ ના
બહુ પેલા ઓલા પડશે હા કળા પડશે હા. એ અમુક વાર આમ સારું પણ યાર બધા એવું ને કે એને લીધે બધા બીમારે થઈ જાય અમુક લોકો.
હ અને પલ અહ રાજકોટ બાજુ તો બે ત્રણ વાર પડ્યા પણ છે પરા.
અહીયા પણ પડ્યા કે પેલા બહુ પેલા પડ્યા હતા અત્યારે નહીં બન પડ્યા.
એ બહુ પહેલા બહુ પહેલા પડ્યા હતા પણ રાજકોટમાં તો ગયા વર્ષ તો બે
હા આ હાચી વાત. અચ્છા
મતબ મેં બરફ નહી જોયો આજુથી રીતના પડતો પણ જોવો છે પણ આવો નહી જોયો કે જેથી બધાને બીમારી થાય એવો નહી જોવો મારે
હા એજ ને સિરિયસલી એવું થશે કે બરફર પણ બધા બીમાર ફડે કોઈને તાવને કશું નિમોનિયા ને બધું આવવાનું ચાલુ થઈ જશે
હ હમણાં વાતાવરણ અત્યારે છે એવું ગરમી ઠંડી વરસા સાડ બરફ બધું
હા
એક તો ગરમીનો ટાઈમ આવે એટલે ગો પેલા બરફ ના ગોલા ખાવાનું મન થાય. મનતો બો ભાવે
બર મનેય સેમ હિઅર મને બહુ અ
કયા વા સ્વાત ન ભાવે તમને.
હા.
હલો.
હા હા બોલોને.
કયા સ્વાદનો ભાવ તમને? બોલો.
અ મને તો સૌથી બેસ્ટ ચોકલેટ જ ભાવે છે બી
મને પણ મને પણ એક ચોકલેટ જ બઉ જ મસ્ ત લાગે ખાટો મી ખાટો તો નહીં.
પણ હા મને અને કેતો કોઈક વાર ઓરેન્જ કલર ચેન્જ હોય તો પિંક પેલું સ્ટ્રોબે સમને પિંક આવે બસ હા એજ બાકી તો એ બધું મોસ્ટ ઓફ તો ચોકલેટ કલર જ મારો ફિક્સ હોય છે.
તું કદાચ કાલાખટ્ટા ને ચોકલેટ બે મિક્સ કરાવું કાતો તો કાચી કેરી ને ચોકલેટ મિક્સ
હા અને એવું નઈ પણ રાજ કોટના ઘોડાય સારા આવે છે મોટા-મોટા મસ્ત.
અરે, એ લોકો તો આખી ડીશ ના પેલો બાઉલ નહીં આવતો થર્મોક્ કોલનો વાટકો એના આખો પ પહાડની જેમ આખો ભરસે એમાં ડ્રાયફ્રુટ નાખશે જેલિના શે પછી કલર નાખશે, આઈસ્ક્રીમ નાખશે
હા પછી એમાં રબ હા અને રબડી ને બધ ધુ નાખશે અને પછી મોટું બનાવશે અન પણ યે ખ પતે કેમનું બધા થી યાર પણ એમાં કેવું કે બલ માં બધા જન હોયને તો અ પતે એવું છે કંઈક.
હા આપડે ગ્રુપમાં જઈ અ લાઈક એ ચાર વ એક મંગાઈએ ને તો પ તે જોકે છોક જોકે છોક છોકરાઓ તો આખો આખો એકલા ખઈ જાય
હા
એકલો
બરાબર છે
એલોકો ને વાંધો ના આવે આપડ આપણને આપડા થી ખવાય નહી
હા મેન તો આપડે જો આટલું ખઈલે એક ટાઈમે આપડે તો ખઈ લે ચાલો ઉસા ઉસા પછી ધીરે ધીરે એવું થાય કે બસ હવે તો નઈ જ ખાવ પતી કેવું હવે એવું થઈ ગયું છે અમુક અમુક વસ્તુઓમાં પણ એવું જ હોય કે જેમ કે આપડે રે જેમકે મારે એવું જાય કે હું બનાવ તો મને પોતાનું જ ખાવાનું ન ગમેં પછી મન ઉઠી જાય એવું કઈ હોય
ના મને તો હું બનાવતા બનાવતા જ ખાઈ લઉ પેલી વાત તો જ
હા તમે કઈક બનાવ્યું નવું તો મને કો
મેં અત્યારે તો નથી બનાય કેમ કે અત્યારે તો પરીક્ષા ચાલતી હતી એટલે.
હમ્મ બરાબર તમાર ને બનાવતા મને કેજો હ.
અરે હમણાં અમારી બે બેન. પણ એ આવી હતી ને એ વખત જ બનાવીયું તું બે ત્રણ દિવસ પહેલા.
ઓહ શું બનાવ્યું તું એવું.
ઇટાલયન નૂડલસ બનાતા. પગેતી.
વાહ વાહ વાહ.
એમાં કેવુ. આપણા ડીમા મા કા તો કોઈ પણ આવા સુપર માર્કેટ જેવું હોય. ત્યાં મળે. છ આવે તો. એટલે ત્યાંથી હું લઈ આવીઈ તી તો. મેગી ની જેમ બોઈલ કરીએ થોડા બોઈલ ત બાફી લેવાનું.
બરોબર છે.
લસણ, પછી ડુંગળી, બે વસ્તુ બટર કાં તો તેલમાં સાંત તળી લેવાનું.
બરોબર છે.
હા, પછી, અ આપડે. મલાય હં મલા અ દૂધની મલાઈ આવેને એ અને થોડુંક દૂધ આમ મિક્સ કરીને થોડીક અમ આ પેલું ફ્રેશ ક્રીમ બની
હા હા હા.
કરીને એમાં નાખવાનું પછી એમાં તમારે ચીલી સોસ પછી
ઓરેગા
ઓરેગા ન ના અવે ચિલ્લી ફ્લેક્સ. થોડું મીઠું થોડું મીઠું એટલું નાખીને થોડી વાર ઉ કડવા દેવાનું એ ને પેલું સ આપડે જેમાં બાફ થી હોય ને એનું પાણી નાખ વાનુંને થોડું ઉકળવા દેવાનું પછી એમાં પેલી બાફેલી સ્ફગેથી નાખી દેવાનું.
બરાબર છે.
પછી એને થોડીક વાર રહેેવા દેવાની ગેસ પર
ઓહો પછી એને
મિક્ષ કરીને લઈ લેવાનું.
બરાબર ચલો હું ટ્રાય કરીશ એક દિવસ.
હ મજા આવશે ખાવાની.
હ અને સ્પાઈસી હોય
આ એ તો આપડી પર છે કે આપડે કેવું કરું તીખું કરવું છે કે નહીં કરવું એ પર આપડી પર છે હું તીખું કરું મને તીખું મારેય
બરાબર છે. મોસ્ટ ઓફ અમારા ઘરમાં છે ને સ્પાઈસી નહીં ખાતા બહુ અને બહુ નોર્મલ ખઈએે છે અમે લોકો એમ.
અમે નોર્મલ જ ખઈએ બટ પણ મને તીખું ભાવે. એટલે પછી
હા.
ઉ તીખું બનાવું.
હમ્મ હમ્મ બરાબર છે.
પછી મે છે હમણાં થોડા દિવસ પહેલા મારા મમ્મી પપ્પા બહાર ગયા હતા. એમને સવારે થી જવાનું હતું ને સાંજે આવાનું અને મ મમ્મી કીધું તું કે તાર જે બનાવ ખાવું એ થઈ લેજે તો અને મને આવડે તો કંટાળો ઘરનું બધું કામ પતા એલે બેઠી ને પછી કંટાળો આવે તો કશું બનાવ. મે કીધુ ઓનલાઈન મં ગાય લવ. પછી પણ એમાં એને કીધું જાવ એટલું બધું મંગાવીશ, ત્રીસ ચાલીસ મિનટે કલાકે આવ
હાચી વાત છે.
પછી મે કેેધુ બનાઈ દઉં. તો પછી મેં શું કુકર માં તેલ મુક એમ ને થોડી ચાર પાંચ દાણા રહી ને જીરું નાખીને વઘાર કરે. ના કાચા કાચા પાસ્તા નાખી દીધા. પછી એમાં મરચું, મીઠું ના, પેલું મેજિક મસાલો નહી આ
હા, હા, હમ્મ.
તે નાખી ને પાણી નાખી દી ધે ગ્લાસ ને બંધ કર માં કુ-કુકર બંધ કરી બે સી ટી વગાડી દીધી, દસ અજ મિનિટ દસ અજ મિનિટમાં તૈયાર પાંચ મિનિટ ખાલી કુકરની હવા નીકળતા થાય એલા પંદર મિનિટમાં તૈયાર થઈ ગયું.
બરાબર છે.
એટલે વાંધો આવે આવું નાની નાની રેસીપી જોયા જોવી જોયા કરએ તો વધારે બેઠ
અરે અત્યારે રીલ્સમાં તો કેટલી શોર્ટ શોર્ટ રેસિ. એ લોકો બનાએ તો એવું લાગે હા દ પાંચ મિનિટમાં બની કે દસ મિનિટમાં બ પણ આ પણ જારે બનાવને ચાલુ કરી ને ત આપડા થી બનતું જ નથી.
અરે મેં હમણાં છે ને અહ અમારા ઇન્સ્ટામાં બધામાં ફ્રેન્કી બો આવતી હતી તો બનાવાની ઈચ્છા થઈ તી તો મેં બનાઈ થી હમણાં બે અઠવાડિયે પેલા.
અરે વા.
તો માં એ લોકો એ તો દસ દસ પંદર પંદર મિનિટમાં બની જતી એવી રીતે. છે ને મારા ત્રણ કલાક
અહ હા, એવું જ હોય. મન કા આ લોકો કેવી રીતે બનાવી લેતા હશે આટલે ફાસ્ટ ફાસ્ટ.
એજોન.
હા આન.
મ અહ એ લોકો પાછું વિડિયો એકદમ ફાસ્ટ જોવા જઈ કરી દેતા હોય એટલે ખબર ના પડે છે કે કેટલી વાર માં બને.
હા.
પણ મારે તો ત્રણ કલાક જેવું થઈ ગયું.
ઓહ, બરાબર છે.
અહ સાંભળો હું તમને કોલ
હા હા હા પાકું પાકું બાય.
બાય.